હલો
હલો
કેમ છો
હું મજામાં તમે કેમ છો મારું વોઈસ આવે છે તને
હા હા આવે છે.
હમ્મ
હું એમ કેતી હતી કે આજે સવારે હું સોંગ સાંભળતી હતી અને મને એક વિચાર આવ્યો કે મ્યુઝિક આપડા મોર પર કેટલો મોટો અસર કરે છે ને
બિલકુલ સાચું મને પણ એવું લાગે છે કે જયારે હું ખુશ હોય ત્યારે અીટ સોંગ સંભાળું છું. અને જય્યારે મૂડ ઓફ હોય ત્યારે સોફ્ટ સોંગ મને શાંતિ આપે છે.
હા હું જયારે સ્ટડી કરું છું ત્યારે ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક મૂકી દઉં છું. એનાથી કોન અ કન્સન્ટ્રેશન પણ વધે છે અને માઈન્ડ કામ રહે છે.
આ ઘણા લોકો કહે છે કે લાઈટ મ્યુઝિક થી સ્ટ્રેસ ઓછું થાય છે. છે અને ઓફિસ હોય કે સ્કૂલ થોડી વાર મ્યુઝિક સાંભળો તો ફ્રેેશ ફીલ થાય
હમ્મ તે તો સાચું છે અ તને શું લાગે છે તારું કયું ટાઈપ છે મ્યુઝિક નું સૌથી વધારે તને.
હા મને તો રોમેન્ટિક ટુફી અને ગુજરાતી સોંગ ખૂબ ગમે છે તને. તો હલો હલો હલો હેલો